હા હુમેરા કેમ છે?
મેં મસ્ત મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં જ છું એમ તો ઠીકઠાક હવે.
હા કેવું ચાલે તારું બધું ઘરે?
ચાલ્યા કરે હવે શું કહેવું વરસાદે તો વાત જ બગાડી કાયઢિ.
હમ્મ હવે વરસાદના લીધે તો હવે બહુ નુકસાન થતું છે.
હા તેજ તો. એક અઠવાડિયું વરસાદ તો નહીં આવ્યો પણ ઘરમાં એટલું પાણી ભરાઈ ગયેલું ક્યા આખ. આખા ઘરમાં કાદવ કાદવ થઈ ગયેલું ઘર આખું સાફ કરાવતા છે.
હાય હાય હાય તારા ઘરમાં ભરાય ગેલા પાણી શું વાત કરે?
હા તો ઘરમાં પાણી ભરાઈ ગયલા મંડિયા લગીના પાણી આવી ગયેલા.
અરે તારું ઘર તો પણ ઉચૂ ને તા ભી પાણી ભરાઈ ગેલા.
પાણી જ એટલું કે શું કેવું?
ઓ મા આટલા બધા પાણી પછી બધું ઘર નો સામાન તો બગડી ગયેલો હશે.
હા એ તો સારું કે થોડું થોડું પાણી આવવા લાગેલું તો ત્યારે જ બધું સામાન ઉપ. ઉપર મુકાવડાવી દી દેલું જરૂરી જરૂરી પણ ત ભી. સોફા ના નીચે થી બધો કાદો કાદો લાગી ગયેલો પાણી આવી ગયેલું તો એ પછી બેડ. બેડ પર પછી બધું સાઈટે. ખડાઈ ગયેલું બધું કાદો વાળું પાણી લાગી ગયેલું પછી કબાટમાં અંદર ભરાઈ ગયેલું. પછી બધી ટેબલો ખરાબ થઈ ગયેલી ખુર્સી ખરાબ થઈ ગયેલી. એવું બધું થઈ ગેલુ છે ગાદલા ભી બધા આખા કાંદો વાળા થઈ ગયેલા.
આટલું બધું નુકસાન થઈ ગયું તમારું મને તો હમને ખબર પડી.
એટલે જ તો બધું ગાદલાને એવું બધું બહાર કાઢેલું છે તડકામાં. પછી બધું સાફ કરાયવું બે-ત્રણ કામવારી ને બોલાવેલી છે. ને બધો કાદો સાફ કરાવ્યો.
હા મ મને તો કે ખબર નહી તુંએ મને કેવા તો જોવે. કે તારા ઘરમાં ભી પાણી ભરાઈ ગેયલુ ને આટલું બધું નુકસાન થઈ ગયું.
પણ શું કહેવો હવે વાત જ નહીં થાય આવા ટાઈમમાં તો હમણાં ટાઈમ મલયો તો કર્યું બધું. થોડું ઘણું સાફ થયેલું છે ઘરમાં.
બધું બહુ નુકસાન થય અમને તો બધા ન બધું આખું બગડી ગયું હશે ઘર તો બધું.
બહ અમારા બાજુ વાલા એનું તો અમારા કરતા વ. વધારે થયૂ બિચારા છોકરા એ લેપટોપ મૂકેલુ સોફા પર તો ભૂલી ગેલો. તો લેપટોપ ભીનાઈ ગેલું આખું.
ઓ માં, તો લેપટોપ નો ખર્ચો.
એચ તે તો આખું પાણી-પાણી. પછી એક બીજી બાજુમાં છોકરી રેય, એની તો બધી કોલેજની બુક્સ પણ આખી ભીનાઈ ગયેલી બધી.
અરે પણ અ એ લોકો એ નહી કર્યા કે ઘરમાં પાણી આવવા લાયગો છે, તો બધું સામાન ઉપર યા એવી જગ્યા મૂકી દઈ કે, ત્યા પાણી એવું નઈ લાગે, મતલબ
અરે એવું લાગે, પણ પાણીનો ફોર્સજ એટલો હતો ને પાણી એ એટલું અચાનક આવી ગેલું, ડેમનું પાણી છોડેલું એટલે પાણી એટલું અચાનક આવી ગેલું કે કોઈને સમય જ નહી મળણો, કઈબી કરવાનો, ને આવા આવી આવી હાલતમાં કોઈને કંઈબી સોચવાનું એમ ભાનેજ નહીં રહ્યું, બધા ગભરાઈ ગયેલા, ને ટેન્ સન માં જે દેખાય તે બધું કરવા લાગેલા, આ પેલ્લે તો પોતાનો જીવ સાચવે માણસ. શું કરીએ હવે, પછી બહુ નુકસાન થિયું ઘરમાં તો બધું, પાણી ઉતર્યા પછી તો આ આખા ઘરમાં કાદવ કાદો, ને એટલું ગંદુ કે શું કઈ તને ઘરમાં એટલું ગંદું કે ઘરમાં રેહવાનું બી મન નહીં થાતો મલે, એટલું ગંદુ લાગતું છે, હવે બધું સાફ કરાવતા છે. ને બધી વસ્તુ સાફ કરતા છે, ને બધા ગાદલા બધા ખરાબ ખેલા તે, એમ કરીને બધું કરતા છે.
આટલું બધું નુકસાન થઇ ગયું, મને કેવા કેવું કેયું તક નહ તું એ.
પર કેવી રીતે કેવું, કેવાનું અમારે હાલત જ એવી, કે બધું ટેન્શનમાં ને ટેન્શનમાં સાફ સફાઈ કરવા લાગેલા.
મને તો એમ કે તારું ઘર ઊંચું, એટલે તારા ઘરે તો નહી ભરાતો વરસાદ એતો તારા ઘરે બી બર
મારાથી ઊંચો ઘરમાં પાણી ભરાયા, તે તને શું કહેવો હવે વાતજ, જવા દેની.
કઈ નઈ એ તો, હવે બધું સાફ કરાવી લીધું કે બાકી?
હા, હવે થોડુંક થઈ ગયું છે, થોડુંક બાકી છે, તે હજુ કરતા જ છે.
હા, બરાબર છે, આપડું તો જરાક સારુંબી છે, લોકો મહિરાની આપ પેલું આસામમાં જો ની, બધું કેટલું પાણી થાય ચાલી રહેલું છે.
હા તે જ તો, આસામની તો વાતજ નહીં કરની, બિચારા આસામમાં તો કેટલા લોકોની મોત થેઈ ગેઈ
હા ઓગણ, ઓગણ સિત્તેર જેવા લો કો મરી ગયા એમ, પાણીમાં.
હા બધા, એટલું પાણી, એટલું પાણી. ને એટલું ઝડપથી પાણી તો આગળ જાય. ને પાછું એટલા ઘર તૂટી ગયા, મોટા મોટા ઘર, ઊંચા મારા વારા ઘર ટુટીગ ને એવા ઘસલાઈ જયા કરે પાણીમાં, કે સૂ શું કેવું તને, લોકો તો બિચારા એટલા ગભરાઈ ગયેલા, ને ત્યાં તો એટલી ખરાબ હાલત છે, લોકોની કે શું કહે, આસામમાં તો બહુ ખરાબ ચાલી રહેલું છે.
હમ્મ, જોયું તું મે એમ. મેં વિડીયો જોયો, બધા એટલા બધા એટલા પાણી ડૂબી ગયલા, કે બિચારા લોકો ઘર ના પ તરા પરને, છત પરને, એવા બેહિ રહેલા, એટલા ઊંચા ઊંચા પાણી
બહુ ઊંચા ઊંચા પાણી, ને પાણી પાછું એવું આખું પેલું તુફાન જેવું, ફ્લડ જેવું છે, આ તો એકદમ પેલું બધું અ એકદમ પેલું ખરાબ એવું, શાંત એવું બી નહી કે શાંત પાણી ઘેરાઈ રહેલું હોય તો વાત બી અલગ, આ આ તો લહેર એકદમ જાય એટલે એટલા ફોર્સ થી જાય કે મોટા મોટા ઘર ઘસલાઈ જાયા કરે.
જોયું જોયું અમનેં તો તેમાં એક મોટી ટ્રક આવે ને જેમાં બધુ સામાન લઈ જાય એ આખી ડૂબી ગયેલી ને તો અંદરને બધા અ બધું સામાન તો મતલબ લાઈક કે આ મેગી છે વેફર છે એવું બધું તે તો પ્લાસ્ટિક ના આવે એટલે તરાઈ જાય ને તો એટલા બધા બાર તરાય એટલા લોકો જઇને બધા કાઢ્યા કરે. આખો ટ્રક ડૂબી ગેલો.
બહુ ખરાબ હાલત છે ત્યાં તો ત્યાંના લોકો પર તો હવે ઉપરવારો જ રહેેમ કરે.
સાચે બિચારા લોકોને ખાવાનું તક નથી મળતું મલે.
તે જ તો.
હવે પેલા બચાવવા વાલા પેલા લોકો કો આવે મદદ કરવા તો કઈ બને એ લોકો નું.
તે જ તો પણ શું કરે અ પાણી જ એટલું છે ત્યાં તો બો ખરાબ હાલત
બહુ ખરાબ બહું જ ખરાબ પરિસ્થિતિ છે ત્યાં ની તો ત્યાની પરિસ સ્થિતિ ની તો વાત કરવા જેવી જ નહી મલે.
તે જ તો શું કરીએ હવે.
તો ઉપરવાલા નો શુકર કે આપના બાજુ તો એટલું બધું કઈ ન થયું ભલે નુકસાન તો થયું પણ કોઈની જાન ને જોખમ તો નહી થયો ને.
એટલું સારું છે બાકી હવે ઘરમાં ઘરમાં બધું થોડું ઘણું બધું ખરાબ થયું પર એ તો કઈ નહીં.
પણ હવે તો જાન આપને સુરક્ષિત છે તો ઘર બી સુરક્ષિત છે આપને તો ઘર પાછું બી બનાઈ શકી કે આપની જાન તો નહી ગઈ ને.
તે જ તો.
એ જ તો બઉ મોટો આપણું તો સારું બી છે આપના પર તો એટલું બધું નહી થયું પણ તે બધું બિચારા લોકો જે મરી ચાયલા તે લો નું શું.
તે જ તો લોકોની જાન બી ચાયલી લોકો ભૂખા મરી ચાયલા લોકોની બધું ઘર તૂટી ગયા લોકો પાસે ખાવાનું ની મલે લોકો પાસે રહેવાનું ની મલે પાણી એટલું કે શું કે હવે લોકો પાસે જગ્યા જ નહી મલે કીથે જવાની
હા એ લોકો તો પાણીના વચ્ચે વચ ઘેરાઈ રહેલા છે એ લોકો થી ની આમ જવાય ની તેમ જવાય.
તે જ તો બહુ મુસીબત છે આ તો.
હવે આપડે બી તો શું કરીએ.
તે જ તો. આપણે વલસાડમાં જ જોઈ લે ની બધા બિચારા જે નાના નાના ઘેર હતા બધા તે પેલા એકદમ ગરીબ લોકો રહેતા હતા પેલી સાઈડ નીચેની સાઈડ તે સાઈડ બધે પાણી ભરાઈ ગયેલું તો બહુ નુકસાન થયું તો બધા પાસે કંઈક ખાવા પીવાનું ની આપડા વલસાડના લોકો બધા મલીને બધુ તો એ લોકોને ખાવાનું આપવા જાય છે ને બધી બહુ મદદ કરે ને એ લોકો લોકોના માટે તો હોલમાં જમવાનું પણ રાખતા છે પછી ઘરે ઘરે જઈને એ લોકોને ખાવાનું પહોંચાડતા છે બહુ મદદ કરતા છે આપડા વલસાડ વાળા
હા આપણાને આપણા બાજુ તો ખાવાનું એવું પોચી વરે કોઈ ભૂખું બી નહીં મળતું તું મને અને કોઈ એમ જ બી નહી મળતું મને હા બધા ને રેવા ઓડવાનું પહેરવાનું બધું મળી રહેતું છે બધા બધા બહુ મદદ કરે તે સાઈડ કોણ મદદ કરવા વાળું?
તે જ તો તે જ તો કહેવાનું છે પણ આપણા બાજુ બી લોકોએ બહુ મદદ કરી ને બહુ સારું કર્યું છે કે ગરીબોની મદદ કરતા છે ખાવાનું ખવડાવતા છે અને લોકોને એમ ભૂખા નથી રહેેવા દેતા અને બહુ મદદ કરતા છે.
ઇન્સ્ટાગ્રામ પર વિડીયો જોયો તો લાજપુર બાજુ પાણી ભરાઈ ગયલું ને તો ત્યાં તો બધા પેલું કેમિકલ નો પાવડર છાટ્યા કરે કે જેનાથી બધું પેલું બધું સુકાઈ જાય ચડે એવું બધા આખું લાજપોર મલીને એ લોકો ના લાજપોર માં બધું કરવા લાગેલા
તે તો વલસાડ માં બી કાદો થઈ ગયેલો હતો લોકો બધા જુવાન જુવાન કોયરા બધું ખાવાનું લઈને તે લોકોના ઘરે ઘરે આપવા જાય બિચારા
હા એટલે મેં તો ત ત તે બાજુ ર રેમ કે નહી ઇજ ફુલ સાઈડ એટલે મને ખબર
હા બરાબર. તૈયા તો વધારે જ પાણી હશે કેમ કે ગીચો ગીચ રહી બધા
બઉ પાણી તા તો અમારા અહીંયા તો બહુ હારું બધાએ મલીને બધું સર ખું કર નાખ્યું બધું સારું કર નાખ્યું બધો કેમિકલ નો પાવડર છાયટો તો ને બધું સારું કર નાખ્યું
બહુ સારું કહેવાય
ના એકબીજા ના ઘરે જઈને હેલ્પ કરે ને બહાર વિસ્તાર થી બી બધો કચરો હટાવી દીધો ને બધાને સાફ કરવા સારું બોલા આલા ને બહું બધું સારું કરી નાખ્યું અહીંયા નું મતલબ અહીયા ના માણસ લોકો બહુ સારા બધુ સાથે મલીને કરી નાખે.
અહીંયાના માણસ બી બહુ સારા માણસ તો બધે જ સારા પણ માણસોથી થાવા જુએ તેટલું કરે.
હા એ જ ને આ બાજુ તો પણ વધારે સારું આ બાજુ બધા મદદ કરવા વાલા બી બઉ ને બધું જ કચરો એવું બી તરત સાફ કરાઈ નાખ્યું પાણી સુખાય એટલે જેનાથી કોઈ નુકસાન નહી થાય એમ.
તે જ તો કેમ કે કચરો જેટલો વધારે ફેલાયેલો રહે તેટલી જ ગંદગી થાય
હા એ ચાલ તો આપને શું કરવાના હવે?
કઈ ની હવે મેં પણ હવે આ કામ કરાવતી જ છું ઘરમાં પેલી લોકો આવેલી છે કામ કરવા માટે તે લોકો પાસે હવે થોડું ઘણું સાફ કરાવું
ચાલ તો તું બી કરાવી લે મેં બી જરા ઘરના કામ એવું કરી લેઉં પછી તને પાછું ફ્રી થઈ ને કોલ કરું
હા પછી આવજે કોઈ દિવસ વરસાદ બ પડે પછી બધું સારું થઈ જાય પછી આવજો
હા ચાલ તો હ ને હા ચાલ